હલો હલો હાય.
હાય.
કેમ છે?
બસ મજા, તમે કયો.
બસ અમને બી મજા છે, શું કરતા તા?
બસ સુવાની તૈયારી હતી.
અચ્છા ડિસ્ટબ કર્યો?
ડિસ્ટર્બમાં તો અવે કેમ કહીએ અમે તમને.
એટલે ના એમ જ મેં કીધું ચાલો આને આજ ફોન કરી.
સરસ. તમે શું કરો છો?
કઈ નહીં બાલ્કનીમાં બેઠા છી બઉ જ ગરમી છે એટલે.
અચ્છા, કેમ વરસાદ નથી પડ્યો ને.
હ એટલે વરસાદ પડ્યો તો થોડાક દિવસ પેલા પછી વળી ચાર પાંચ દિવસ થયાં બંધ છે.
અચ્છા, યાર સુરતમાંને તો બહુ પડી ગયો છે.
હા સુરત કેટલો બધો કે આખી આખી દુકાનમાં અંદર પાણી ઘુસી ગયું હેને કેટલું બધું નુકસાન થઈ ગયું જો ફોનને કેટલા બધા આમ વેસ્ટ થઈ ગા એ જોયું?
હા ઈ જે કોમ્પ્લેક્સ છે એ સુરતનો મોટામાં મોટો ઇલેક્ટ્રોનિક આઈટમનો કોમ્પ્લેક્ષસ છે. એની સામેની બાજુ મે ટ્રોનુ ઓવરબ્રીજ નું કામ ચાલુ છે એમની બેદરકારીને લઈને પાણી બધું કોમ્પ્લેક્સમાં ઘુસી ગયું.
અરે કેટલું બધું નુકસાન થઈ ગયુ એ ત્યાંર.
અ પર શોપ સેવન ટેટૂ અઈટી લેખ ના આજુબાજુ એવું કાક કે છે અત્યારે.
હા મેં બી જોયું સો દોઢસો કરોડનું નુકસાન હે આખામાં.
હમ
હમ હમ
યસ.
કેટલું બધું પાણી, ફોન કેવા એમને એમ બધા વેસ્ટ થઈ ગયા. કેટલું એક તો વીડ ડિયો એવો ભી હતો કે એક વ્યક્તિ હતો એક ભાઈ હતા એ રોવે છે.
એતો હવે રડે ને ભાઈ.
હહ કેટલું આખું મહેનતમાં પાણી ફેરવી જાય.
તો બધું હવે આત નેચરલ એન્વાયરમેન્ટને આપે બધાએ ડિસ્ટર્બ કરી છે તો આતો બધું થવાનું જ છે.
ઈજ ને ક્યાંક આટલું બધું પાણી ને ક્યાંક તો વરસાદ જ નથી મુંબઈમાં કેવું હત તું હમણાં ભલે અઠવાડિયું થયું પણ વરસાદ પડે છે પેલા તો ખાલી ફ ટી ડેઝનું પાણી બચ્યું તું આખા મુંબઈમાં.
ઈ તો આ બધું આપડે એસી, ફ્રીજને વાપરીએે છીએ તો એતો થવાનું જ છે. ભાઈ ઝાળવા કાપી છીએ.
ઈજને તમારે ત્યાં કેવો છે વરસાદ?
અમારે અહીંયા તો હજુ હુધી બિલકુલ નહી થયો.
કેટલું બધું એ પછી પાછળ આવે તો બધું આમ ડિસ્ટર્બ થઈ જાય ને આખી સાઈકલ.
યસ. આતો સુરતવાળા ભેગું તો અત્યારે થયું છે કે મતલબ ફર્સ્ટ ટાઈમ થયું હશે દુકાનુંવાળા ભેગું કે આવું અમારા પાણીમાં બધો એનો પાક ડૂબી ગયો. અમારે અહીંયા તો ખેડૂતનું હર સાલ એવું ને એવું થયું છે.
હા ઈજ કાક મેં સાંભળ્યું છે કે અવ કેરીનો કે આંબાની સિઝન આવે એટલે વાવાઝોડું કે આવે, કેટલું પવનને ફૂંકાય. તો કેટલું બધું નુકસાન થઇ જાય છે.
હમ
પછી ખેડૂત તો બિચારા હહ ઈજ ને ખેડૂતને તો ખેડૂતની ભાવના તો કોઈ સમજતું જ નથી.
હમ અન અત્યારે જો એક ઈ શોપિંગ મોલ હતો મતલબ કે જે કોમ્પ્લેસ હતો એના માટે હર્ષ સંઘવીને બધા પોહચી આવ્યા છે આત કેટલા વર્ષોથી, કેટલા ખેડૂત સુસાઈડ કરે છે. પાક બગડી જાય એના માટે કોઈ નહી આયું.
હા ઈજ ને. હમણાં પેટ્રોલમાંને એલું થે પેટ્રોલના ને ભાવ વધી ગયા એમાં બી કેટલું બધું ખેડૂતે બોલ્યું. પણ કેને કાય એક્શન જ નથી લીધું એના અપોઝિટમાં.
ઈ ગાંધીનગરમાં કરવા બી ના આપ્યું અત્યારે અદાણીનું એટલું બધું ઓલું છે. ખેડૂત ઉપર એનું કોઈ માપ નથી.
ઈજ ને આ ખેડૂત સાથે તો એકદમ એ જોતા નથી કે આપડા ખેડૂતને તો આપણેે ખાસ શું શું કે ને કેટલું બધું આપડું એક્સપોર્ટ ભી થાય છે. તો ઇન્કમ કેમ આવશે?
પણ અત્યારે તો આ વરસાદ ભી નથી. ખેડૂત ભી રોવે છે અહિયાં અમારા કને તો.
હહ જયારે જોઈએ છે ત્યારે નથી હોતો. અને જયારે નથી જોઈતો ત્યારે તો કેટલું બધું આવી જાય. છે વાવાઝોડુંને, વરસાદને. એ આપણા જ કારણ કે આપણેે જ અટલું એનું નુક નેચરને આવું બધું હાર્મ કરી રાખ અને આપણે નેચર ને આટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા એટલે આપને હવે. સરમ સામે આવે છે.
તમને શું લાગે છે આ કઈ રીતે ઇમ્પ્રુવ થઈ શકે?
એટલે કઈ રીતે આપડે એને સોલ્વ કરી શકીએ એમ ને.
યસ.
તો થોડોક અ અવ. એક તો સોલાર પેનલ યુઝ કરો ઇલેક્ટ્રિસિટી માટે.
ઓકે.
પછી ઘણા બધા ઝાડવા વાવ રોજ મીન્સ ટ્રી પ્લાન્ટેશન કરો.
યસ.
પીસી ના ને એવા યુઝ ઓછા કરો. ફેક્ટરી માંથી વેસ્ટ ની નીકળે છે એને કટ્રોલ કરવાનું ટ્રાય કરો. પછી ગાડીમાંથી પબ્લિક ટ્રાસપોર્ટેશન યુઝ કરો. એનાથી બી કેટલું બધું પોલ્યુશન જાય છે. એરમાં.
હમ્મ.
. એવું બધું ક કરે તો એવા કેવા છોટા છોટા ઘણા બધા મેજર્સ છે. આપડે બધા ફોલો કરી તો ઘણું બધું કંટ્રોલમાં આવી શકે. રિસાયકલ કરો
. તમે કેશો કે ટ્રી પ્લાન્ટેશન કરવું તો કઈ રીતે આપણે ટ્રી પ્લાન્ટેશન વધારી શકીએ? કે કઈ આઈડિયા છે તમારી તરે.
હા પે પેલા પ્રથમ તો જે છે ને એને. સિટીઝમાં તો હવે કેટલું બધું અ અર્બેનાઈઝેશન થાય છે. ગામડા માંથી શહેરમાં રહેવા જાય છે. તો ઘરને કેટલા બને છે. તો બધું જાળવાને કાપીને એ જે છે ઈ. ત્યાં જમીન પર ઝાડ બ અ ઘર બનાવે એના કરતા એવું બધું બંધ કરી દો.
ઘર ઘર બનાવવું બી નેસેસરીજ છે એવું નથી.
તો હા. એવું ડેવલપમેન્ટ કરો કે જે ગામડામાં છે. એ લોકોને બી ઓપોર્ચ્યુનિટી મળે. ત્યાં ગામડામાં જ ઈન્કમ ની એ લોકોને બહારે જવું ના પડે. સિટીઝમાં શિફ્ટ ના થવું પડે. અને જાણું જે જગ્યા ખાલી છે. એને ત્યાં ઘણા બધા જાળવા વાવો જ્યાં ફેક્ટરીઝ ને છે. ત આગળને ઘણા બધા જાળવા વાવો.
હમ્મ.
એવા મેજર્સ એવા રૂલ્સ ફેક્ટરી ઉપર લગાડો. કે એનું પોલ્યુશન કરે છે. વેસ્ટ કરે છે. ઈ એકદમ લો કરી નાખે કે એના ઉપર એક્શન લે રિસાયકલ કરે હમ્મ હા.
હમ્મ. બાકી તમે આજદી સુધી કેટલા બીજ વાવ્યા છે. છે. આશરે તમે કોઈ પ્લાન્ટેશન કરેલું તમારા ગામડે કે સિટીમાં ક્યાંય.
હા હા. હા અમારા કોલેજમાં એન એસ એસ કેમ્પ હોય હર સાલ.
અચ્છા.
આમા એક એમાં કેમ્પમાં અ આવાજ સર્વિસ કરવાની હોય આવી જ કોઈ ગામમાં જઈને સાફ કરવાની હોય સ્કૂલ, ગામ, કે કેમ્પ્સ આ ચેકઅપ કેમ્પસ કે બધા કેમ્પ્સ હોય એમાં એક દિવસ ટ્રી પ્લાન્ટેશન ભી હોય અમે અલગ ગામમાં અલગ અલગ જગ્યાએ જઈને ટ્રી પ્લાન્ટેશન કરી પછી કોલેજમાં ભી હોય એકાદક એવા દિવસ બે દિવસ આખા વરસમાં ટ્રી પ્લાન્ટેશન કરી પછી આપડા કોક મા હું તો હ આપડું સ્પેશિયલ ઓકેજન હોય બર્થ ડે હોય કે ફેમિલીમાં બર્થડે હોય કે કઈ હોય એવું તો હર સાલ હું ટ્રી એક ટ્રી પ્લાન્ટ કરું
અચ્છા તમે કયા કયા ટ્રી પ્લાન્ટ કર્યા છે અત્યાર સુધીમાં તમને કોઈ આઈડિયા છે કે
હા અ બધા મોસ્ટલી ફ્લાવર્સ અ એ ટ્રી તો ના કેહેવાય પણ ફ્લાવર્સ કરું મને ખબર છે. ફ્લાવર્સ કે પણ કેટલા બધા ટ્રીઝ તો હવે
બટ જો તમને ગ્લોબલ વોર્મિંગ મટી તો છે પણ ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલ કરવું હતો તો ફ્લાવર્સ નહીં તો એમાં પાર્ટિસિપેટ ના કરે પણ આપણે લોંગ ટ્રીસ છે કે એ બધું વાવીએ તો એ કંટ્રોલ થાય.
ટ્રીઝ બનિયાન ટ્રીઝ, મેંગો ટ્રીઝ, પામ ટ્રીઝ
એસ.
એવા અલગ અલગ ટ્રીઝ હોએ ઈ પ્લાન્ટ કરી દેઇ. મોસ્ટલી નીમ ટ્રી બનયાન ટ્રી કરી કેમ કે એના બીજા બી બેનિફિટસ હોય ને
શું બેનિફિટ્સ હોય.
નીમ ટ્રી થી અમારા એટલા બધા નીમ ટ્રી આમ હોય તો આપડે નીમ ટ્રી ના આયુર્વેદિક બને યુઝ કરી હકીએ આપણે એને
અચ્છા.
બનયાન ટ્રી તો આપને રાતના બી ઓક્સિજન આપે.
યસ યસ સબ કોર્સ. સરસ બસ હરેક વ્યક્તિ એમ એમના બર્થડેમાં કે એમની બી કોઈ ખુશી નો માહોલ હોય તો એમ ટ્રી પ્લાન્ટેશન કરે તો બહુ કંટ્રોલ થઈ શકે છે ગ્લોબલ વોર્મિંગ એઝ પર માય આઈડિયા
હા નાના ટ્રી પ્લાન્ટેશન કર્યું તો આપને એમ થાય કે આપડે કંઈક સારું કર્યું આપણા બર્થ ડે ના દિવસેમ એક દિવસ તો કઈક સારું કરી હા ઘણા બધા ભલે ડોનેશન કરે ઈ કરાય નો ડાઉટ પણ આમ એ ટ્રી પ્લાન્ટેશન કે કરત આપણા આપણા ફ્યુચર જનરેશન માટે શું એ સારું થાય એમ હવે કેમ કે હ અત્યારે આટલું બધું એ કેવાય આટલું ખરાબ છે આપડે અહિયાંનું ઈન્ડિયાનું તો ફ્યુચરમાં કેટલું ખરાબ હશે આ દિલ્હીમાં તો કેટલું વર્ષ છે દિલ્હી મુંબઈ એરિયામાં તો એકયુવાય
સમજી લો ગવર્મેન્ટ કોઈ સ્કીમ આપે કે તમે પ્લાન્ટેશન કરો તો મતલબ કે ટેન પ્લાન્ટસ ના હોય આટલું તમને ઇન્સેન્ટિવ મળે શું આઈડિયા છે તમારે એના. કે કે વધારે વવાઈ શકે કે.
કેમ કે ઈ મોનિટરી ઇન ઇન્સેન્ટિવસ આપે તો. બધાને એમ મોટિવેશન આવે તો એ લોકો કરે.
યસ યસ.
અ
તો તમને શું લાગે છે એપ્લાય કરવું જોઈએ કે તમે અપીલ કરશો ક્યાંય બી કે.
હા મને મોકો મલશે. હા મને મોકો મળશે તો હું જરૂર થી આમ અપીલ કરીશ કે. અમે. આટલા બધા ડ્રીમસ કરે કે આમ કેમ્પેન્સ ચાલુ કરે.
હમ્મ.
ટ્રીઝ ને બચાવવા વાવા માટે ઓશિયન ઘણા બધા હોય અ એવા છે. કેમ્પેન્ઈસ કરે છે ને ઓશયન ક્લીન કરવા નદી કે આ ક્લીન કરે બીચીસ ક્લીન કરે.
બસ તો તમારી કોલેજમાં કયારેક સેમિનાર આયવો તો તમે તમારો વોઈસ રેઝ કરી શકો. તમારો આઈડિયા મૂકો ત્યાં તો ત્યાંથી શું મીડિયા ને આવતા હશે તમારા કોલેજમાં તો. ત્યાંથી તમારું આ વાયરલ થઈ શકે.
હા હા હવ સારો આઈડિયા છે હું ટ્રાય કરીશ.
સરસ.
ઠીક છે લ્યો.